હલો!
હા સુું કરે?
કઈ નહી તું શું કરે?
જમીલ કઈ ન જમીલ કે?
હા તું એ જમી લીધું?
હા ક્યાં છો તમે?
ઘરે
ક્યારે આવનના?
કાલે સવારે
હા પછી ત્યા ઇન્ટનશીપમાં ક્યા? ત મેં તો સાડા નવ વાગે પ
હા
મ કેટ આવ્યા?
મેહથી છ વાગે નીકળ્યા.
હા પછી ત્યાં કેટલા વાગે પહોંછો?
રાનકો આઠ વાગે પહોંચ્યા.
હા
પછી ત્યાંથી સાડા નવ વાગે નીકળ્યા એટલે દસ વાગે ચીખલી પહોંચી જવા
હા
કાલે સાડી પહેરવાનું ને?
હા કાલે શાડી પહેરીને જવાનુ. જનલમાં નામ ને એવું લખું?
બાકી જ
મારું હું બાકી જ છે બધુ
તો એ લઈખ્યું કે?
બાકી છે.
ક્યારે લખવાની?
લખા ત જઈને લખું.
હમ રોશની પર કોલ કરેલો કે?
હા
હમ કે
થંઈ ન એ તો હણા ઊઘવા કેતી હતી.
હમ તું નની આરામ કરવાની
કરવાની ને હમણાં પછી થોડીક વાર રહીને
હમ ને મમ્મી લોકો ક્યાં?
મમ્મી લો કો કામ કરે
હમ તો તુંની કામ કરવા જવાની.
મેં ઘરે કામ કરતી હતી જમવાનું બનાવ્યું કપડા ધોયા વાસણ સફાઈ બધું કર્યુ
હમ હમણા આરામ
હા તમારે ક્યાં. તમારી મમ્મી કયાં ગઇ.
હો
મમ્મી કયાં ગઇ.
એ ડુંગરે ગઈ.
હમ હા ને બેન
હમ બેન કામ કરવા વઘાઈ.
હ.
પ્રોજેક્ટ લઈખુ કે.
બાકી જ છે.
ન ઇ પીસી ફોર ચાલુ કર્યુ.
પીસી ની બાકી છે.
આ મેં આજે રોશનીને કહેવાની છે મોકલ જે એવુ
હા.
વડવાળુ
હા વડ વડ હા.
ગઈકાલે હું કરતા હતા લેબમા
ગઈકાલે લેબમાં ગેલા હ અમે
હમ્મ
ગુગલ ફોર્મ બનાવા ગયા પણ ત્યાં ઈમેલનુ ઈમેલ આઈડી માંગતા હતા. તો પછી જોગિંગ કર્યું પછીની. નીકળેજ ની પછી જેમ તેમ કાઢયું પછી ની બનાવેલું કેમ કે એમાં સરખું ની થતું હતું ને એટલે પછી બનાવ્યું જ ની
હા તો પછી સ્ક્રીન શોટ પાડેલા કે
સ્ક્રીન શોટ બે કે હું લીધેલા પણ ફોલ્ડર ડિલીટ કરી દીધેલું એટલે પછી ત્યાં હું સ્ક્રી સોટ થોડી દીલીટ કરી દીધેલાં
નવી ફાઇલ બનાવેલી
ની બનાવેલી જ નહી.
એવુ
હા
મારા પર બી સ્ક્રીનશોટ મોકલજે
કઈ એક્સેલ ની વર્ડની એવી પીપીટીની
હા
ગૂગલ ફોન ગૂગલનું તો ફોનમાં જ લેવાનું છે.
હમ તો એ બોવ બધી સ્ક્રીનશોટ લીધેલી. મારે તો થોડીક જ હતી.
હા પણ શોધવા પડે બધી એક એક સ્ક્રીનશોટ બેવ વાર આવી ગેલી હ પણ મેં તો ડિલેટ જેવી જ કરી દીધેલી. એટલે એક વાર લઈ લીધેલી ને તે ડિલીટ કરી દીધેલી પછી, બીજી વાર ની પછી.
એવો
હા
હમ્મ
પણ જોવા પડે હમણાં કઈ કઈ છે, હા
હા નેપીલ હ કાાલ તો હું કરાવ હે જેવું હું કરવા કે સ્કૂલમા
ખબર નહી એ તો કાલે હું કરાવ તે
હમ ત્યારે લેકચર લેવા જવાનું ત્યારે
લેક્ચર લેવા જવાનું અત્યારે કાલે જ તો નહી આપે કાલે તો ખબર નહી હું કરાવે બધું કે હ કદાચ
હમ
નિયમ ને એવું કેહે કે નહી આપડે બીએડમાં કે પહેલી વાર ગેલા ત્યારે એમ કેતા હતા કે આ આવું કરવાનું આવું નહી કરવાનું એવું કે હે
હા. બોલો બીજો શું કે
કઈ નય
હમ મે તો પ્રોજેક્ટમાં એક અક્ષર બી નહી લખેલો.
ચાલુ કર. મેં થોડુંક ચાલુ કર્યું છે પ્રસ્તાવના ને હેતુ લખ્યોશે હજુ શું લખું છે ફાયદા ને ગેરફાયદા લખ્યા છે.
મેં તો કંઈ જ નહીં લખેલું એક અક્સર બી ન
હમ લખી કાઢ
છોકરાઓને ભણાવવા જવાનું તને તારું આવડે
અ છોકરા હોય છોકરા હોય છોકરાઓને ભણાવવા જવાનું કેટલું મુશ્કેલ છે ખબર છે ને તને.
તેમાં નાના છોકરાઓને તો વધારે જ કેમ કે એ લોકોને તો જરાક કઈ કઇએ તો ખોટું લાગી જાય. ને નાના છોકરા છે ને ખબર નહી હમણાં એ તો થઈ પછી પણ નાના છોકરાઓને આપડે એમ કહ્યું કે એને એ લોકો તો તરત જ કઈમ જવાબ હોય એમ. જે લોકોના મનમાં રહી ને તે જબાન પર આવી જ જાય મોડા પર આવી જ.
તેવું જ
એ લોકો હા આગળ આપડે હાચવીને જવા પડે.
ને ડ્રેસ લીધા કે
ડ્રેસ તો છે ને એટલે પેલા પેરી આવું તે હ એક
હમ.
એક પીવડા નાખેલું છે તે એટલે લગ્ન વિધિ પહેરવા તેસે હા પછી એક સલાવા નાખેલા છે. પણ હજું લાઈવી જ નઈ મલે ક્યારનો નાખેલે સે તે લાવા પડે.
મારા પાસે તેની મળે મેં તો બેનના હોતી હતી. બે ત્રણ ડ્રેસ મૂક્યા. કા મારા પાસે તો નહી મળે.
હમ.
શું કે?
કુર્તા ચાલે પણ કુર્તા એવા ચલી જાય પણ એમ પટ્ટા નેવા જોઈને હજુ ઓઢણી ને એવું
તેજ તો હમ્મ લેવા પડે હે. શનિવારે પછી એ લે હું ને કઈને એવું કપડા હા
કુર્તા લેવા જ્યારે સીવડાવાના તરત થોડી સીવી આપે.
તેજ તો. ને પૈસા બી તેટલા જ થઈ જાય.
સિલાઈ જ
તેજ તો કાપડને તો પાંચસો છસો પછી સીવડાવા જવાન તે ના હજુ ત્રણસો ચારસો
ત્રણસો સા ત્રણસો એવા તો લેય
હમ અરે શિવડાવે તો ચારસો પાંચસો લઈ લે
હા.
એ તો ગામડામાં હારું ઓછા જ લે
ગામડામાં હો વધારે લઈ પણ છે ને
હમ અમારા બાજુ તોની સોડે એ લોકો લે જ લે
અમારે તો પેલી મારી ભાભી છે ને એની
હા.
બેન જે એટલે એની માસી ની છોકરી છે ને એ સિવે ત્યારે મેતા જ સેવડાવ ને તો દોઢસો જેવા લઈ પણ પણ દોઢસો થી બસો જેવા જ લેય અમણાં બ્લાઉઝ તો એના હો દોઢસો જ હ તો દોઢસો જ લીધેલા પણ સાદી જ શિવડાવેલી હમ પણ એ ત્યા બીજા ગામમાં કેને એટલે ત્યાં જવાનું ને આવવાનું જ એમ બો વા થઈ જાય.
હમ્મ
તરત લેવાની લેવાને આપવાની જવાય.
મેંતો આજે જ રાનકુવા જવાની હતી.
હા.
તો મમ્મી કે સવારે જજે એમ કે
હા વેલા નીકળી આવજે ત્યાં આવીને સાડી પહેરે કે ત્યાં જઈને પછી હવે બેન ના તા
ત્યાં જવા તૈયાર થવા પછી આવા
હા.
હમ્મ.
નીકળવા જ પડે કેમ કે આઠ વાગે નીકળવા જ પડે પછી બસ ની મળે ઘર થી નીકળવા જ પડે
તેજ તો રોજે કેટલા વાગે નીકળે
રોજે કોઈ દિવસે આઠ વાગે નીકળી જામ વરસાદ વધારે રેય ત્યારે આઠ વાગે નીકળી જામ પછી જરા વરસાદ ની રેય ત્યારે આઠ ને દસે ને એવું હ એમ રસ્તો આ પછી એમ કાદવ ને એવું ની રે ને ત્યારે આઠ ને વીસે ને એવી નીકળે આખું ફરીને જવાનું ત્યારે આઠ વાગે નીકળ વા પડે કેમ કે અખો ટેકરું ચડીને જવા પડે કે નહી એટલે
કેટલી બસ આવે ત્યારે
અમારે સવારના એક જ બસ આવે, એટલે સાત વાગે એક એ સાડા આઠ ને કોઈ દિવસ આઠ ને પીસલી સ આવે, કોઈ કોઈ દિવસ આઠ ને ચાલીસે આવી જાય. ને કોઈ દિવસે નવ વાગેલા હોય એટલે એજ બસ એજ બસ પણ હ એનો ટાઈમ પોણા નોવ નો હ પણ કોઈ દિવસ મોડા લાવે કોઈ દિવસ વેલા લાવે એટલે વેલા જ જવા પડે.
હમ્મ સારું કેવાય
અહી ઘર થી સાડા છ વાગે નીકળવા પડે
હમ્મ ઘરે ત બો કામ રે, હમણા સ્કૂલમાં બી આપણાને હા રો લ્લીનસાક હમ્મ તુ એ હું ખાધું.
એવું
હા, આજે બધું કામ તને જ કરાય્યું હોય ને ઘરે હા
કા મેં તો મોડેથી ઉઠેલી.
નહી આજે તો મેં વેળલા ઉઠી ગેલે
તું એ મેસેજ કરેલો ત્યારે તમે નાવા ગેલી.
એટલે રોજનાથી તો મળે જ રે પણ એમ ઉઠી ગયેલી આઠ એક વાગે બાજુ
હમ્મ મે વેલા ઉઠી ને રોશનીને મેસેજ કરું.
હા
હ તેને પૂછ્યું કોલ કરેલા